હલો
હ કરે
હલો
હલો આવે અવાજ
હા આવેવે
હું કર
કં એ બ રતો હ કરે
બસ જઈમી ને હમણાં જ આ બાજુ ખુરશી માં બે મેં કર્યું ફોન કર્યો તને હું કરતીશ એમ કરીને
હવે ન એજે
આજે દાળ બનાવેલી હતી ટી મમ્મી કારેલા ન શાક ભાવેલું પણ મને કારેલા ન શાક નહી ભાવે તો પછી દાળ બનાવી મારે હર એમ
ઓહ આજે તો મને દાદા વેંગણ મતાકાનું શાક ખીચડી બનાવી ીવી ને જમી ને પછી હ શાંતિ
હમે તાબી હવાર માં ઉઠીજ મોડે જ ઉઠી દસેક વાગ્યા બાજુ મેં હ એક ફ્રેન્ડ ના કોલ આવેલા હતા તેના સાથે વાત કરી બહુ ઘણા દિવસ પછી આવલટ હતા ને પછ કપડા બહુ ધોવાના હતા હતા બધા કપડા ધોયા આજે ને બીજું સ ઘેરમાં વાયરું વાહન હજ હજુ વાહન ડોવાના બાકી જ છે અમારે હજુ તે પહી દોવા તું કરે તારું બડું કામ થઈ ગયું
હા આજે તો બહ કામ કરાયું
હું શું ક રહ્યોજે
વાાયરું
સાક બનાું રોટલી બનાૈ ખિચડી બનાવીું કપડા ધોયા
હમ
બઉ બધું કું તું હું શું કું
એજ એજ બધું એજ કરું એ કરતા કરતા જ બપોર થઇ જાય તે ને પછ ખાય ખાય એટલે ભ તો ઊંઘાવા લાગે કરે જ હું
હા આજા કઈ ન કની કઈ સ્ટોરી નેવું
ની આજે બઉ એમ તો સ્ટોરી બહુ બડી પણ શ યાદ નહી આવી મ એમ કેવા નહ ખડી હશે તો તને શાંતિ થી
શું કરે બીજે મમ્મી પપ્પા શું કરે હારા ને બધા
બધાાર તમારા હતા
હરા હાર બડાા હારા હું કે બીજું શાંતિ
શાંતિ અવાજ આવે ને બરાબર
હા આવે આવે બરોબર આવે બરોબર આ બાજુ જેમ મસ્ત બેહેલી છે વાડિયા એટલે પવન બી મસ્ત આવતો છે અને આજે તો તાપ બી એટલો ગણો કે હું ક વરસાદ આવે તો હારું એવું થયા ખરે
હજે તો અમારી બાજુ મોબાઈ વટસાદ આવે એટલા
અમારા બાજુ બી કદાચ આવે હવાર હવારમાં જ ને સાત એક વાગ્યા બાજુ હે ને
હા
એજ આવેલો પણ થોડોક જ આવ્યો એટલો એટલો બધો વધારે નહી આવ્યો થોડોક જ આવેલા પઈ કઈ નઈ લાગે એમ હાજે હાજે આવે તો સારું હવે
હમ કાલે ત હ જે મસ્ત તો ભજીયા બનાવેલા તને બોવા તોમને પાર દઈ તોજા ભાજયા બનાવેલા સ્પેશલ બટાકાના અને કાંદા વાળા
નયખાધા હે બોલાયવી નહી મને હે તું એ
મેં તો તમને કાલે કીધો ન પણ તું જ કાલે નહી આવે તું એટલે મેં ભ તારા ભાગ ને લકલીી ખાઈવી મસ્ત
કેવા તીખા કે મોરા કેવા બનાવેલા તું એ
એટલી ભય ખ્યાલ રાખીને બનાવે એટલે મસ્ત મીઠા પણ મ ચટણી બનાવતા જ ની આવડે એમન ખા પડે
ચટણી તો હું આંબલી ની બનાવાની કઈ કઈ એમાં કરવા નની આંબલી પાણી લેવાનું તેમાં આંબલી લખી દેવાની ને તેનું પેલું એને શું ક પેલું હા થી એમ એનું બધું કષ કરી લખવા ને એમાં એમ ને પછી ગેસ ચાલુ કરીને ગેસ પર એમ ઉકારો માર એવું રાખવાનું ને તેમાં થોડો ગોળ લખી દેવાનો એમ જેટલું આપણે પેલી મીઠી જોઈતી હોય એટલે એટલી ને તે પેલું ગોળ વળ આખું થઈ જાય, એટલે ઉકારા મારે એટલે થોડીક પ થોડુંક જાળી જાળ આવી જાય ને એટલે જોવાનું કે થઈ ગઈ કે નહી થઈ ગઈ એમ એટલે આપણને ખબર પડી જાય કે હા ચટ થ ગ એમ ને લીલી ચટણીમાં લીલી ચટણી બનાવે ત્યારે શું કરવાનું? આપડે નારિયેલ નું કોપરું રહી ને તે કોપરું ને પેલું કાઢી લખવાનું ને પછી એમાં હ શું કે લીલી ચટણી એટલું તૈયાર નું એક આવે પેકેટ પઉડર તે રાખી દેવાનું એના અંદર ને પછી કઈ નહી એ ઈઝી એ બનાવવાનું હેલું જ છે લીલી ચટણી વાળું મેં કેવા તને એક દિવસ પાછ પછી બના ને મમ્મી ને પૂછે ને કેવા કેવી રીતે બનાવે હે ને
હા પછીમ બ બનાવીને ખાવા પાણીપુરી હજારે બનાવી જોવાની છે,
એવું કે એમાં બી એ બી બહ હેલું કે પાણીપુરી વાળું બી એકદમ
હા મ એક બે વાર ઘરેની બનાવી જાયશે ઘરે લાગવાની છે બનાવી જાય અનેું તમને બોલાવા તો હજે
સારું પક્કું પક્કુ આવા કેવી રીતે બનાવશે આવડે કે તને બનાવતા
ખબર તો નહી બરાબર પણ તો પુરી પુરી તૈયાર આવે તો એટલી આવેને પાણી મસાલો ત દુકાનમાં મળ તેલી આવવાનું બસ
એવું જ કરવાનું કે એ હેલ્લું પડે હું કે?
હા, પેટે તો બનાવતા મને નહી આવડે બસ એટલી જ ખબર
એજ તે પૂરી બી ફટાફટ તરાઈ જાય ને એટલે બટાકા ના માવો બી આપડે તો ઘેર જ બનાવી લઈએ હું કઈ
હા
જલ્દી જલ્દી બની જાય એ માવો એના અંદર અમે તો ચણા બી લખીએ અમે બનાવીએ ને ત્યારે ચણા બી લખીએ બાફીને એવું કરીએ એવો માવ બનાવીએ એ દ
હા, કોબીને ચણાણ કે પછી કાંદળને ટામેટો મિક્સ સેવ હા થ
મ કોબી ને કોબી ને ચણા વાળું રાખીએ તે જ સારું લાગે આમ કાંદો અને સેવ વાળું તો બઉ મજા આવે જોઈએ એટલી મજા નહી, આવે એમાં એમાં તો
મને પણ નહી ભાવે એવું તો કાંદ તો મને ભાવે જ નહી તેવા
ખબર ને મને કઈ મજા પણ પાણીપુરી સાથે કાંદ એટલો બધો મજા જાની આ કાંદોને સેવ હું કેય જેટલું કોબી ને અ આપડે ચણા હાતે આવટોય.
હા, પેલી ગરમ ગરમ પાણી પુરી કરતા પેલી બરફવારી પાણી પુરી મસ્ત બરફ લખીને બન નાવે તે મસ્ત લાગે.
હા, હે એ મસ્ત લાગે એકદમ ઠંડી ઠંડી હોય ને એમ. મને તો પેલું પાત્રા વાળી પાણીપુરી બો ભાવે. પાણીપુરીને એ લોકો અ હું કેય? આપડી સાઈડ તો પાણીપુરી કેય પણ બીજી સાઈડ ના બધા તેને હું કેય પાણીપુરીને પૂચકાને એવું બધું કેય એમ. ને ખાખરા ના પાન હોય ને તેનું પેલું દડી જેવી બનાવે ને તેના અંદર આપ તે બો મસ્ત લાગે એકદમ.
એવું કે આપડે હો ખાવા જાવા પડે.
જાહું એકાદવાર ખાવા જાહું હે આપડે.
હા, કઈ સાઈટ મલે.
એજ આપડે બજાર બજાર બાજુ જ જવા પડે આપડી સા તય આપડે બી સાઈડ જ જવું પડે.
હારું તો કેજે આપડે બે જણા જાહું બધું હારું હારું ખાવા હારું.
હારું પાકું બીજું કઈ ખાઈ આવુ હું પાણીપુરી સિવાય. સેવપુરી સેવપુરી બી કેટલી મસ્ત લાગે હે.
હા, મસ્ત લાગે પીઝા ખાવા જાહું.
પાકું પાકું. પીઝા ત હું કે મેં ખાધેલા જ આજ સુધી હે એક વાર ટ્રાય કરેલા પણ કઈ એટલા બધા હારા નઈ લા ગેલા એમ ને ઘેરે બનાવવાનું પણ ઘેરે બન એને હું કેય બનાવતા જ ની આવડે. બેટર ને એ બધું એટલે ભઈ હું કરે એમ એવું.
મેં તો એક દિવસે ડોમીનોઝમાં ગેલી ને ખાદેલા. મસ્ત લાગેલા સાદા પિઝા.
હા, એવું જ.
કોક બી પીદેલો અહેને કોલ્ડ ડ્રિંક બી પીદેલો અહેને.
ત તેના વગર તો મજા આવે ની તે. અવે તું આવે તો આપડે બે જણા જાહું.
એ વાટ બરાબર હે પીઝા હાતે કોલ્ડ્રિંક હોય ને તોજ મજા આવે હે ને.
તેજ ત.
લાર્જ જ મંગાવેલા અહે ને વધારે મોટું ને ત એક પેલું નાનલું હોય તો આપણનેને હું કેય એટલામાં તો આપણે કેટ એક જણ જ આપડે તો ખાઈ રેએ હું કેય એટલા પેલા એમ ખા આપણને ખાવાનું બો ભાવે ટા
તે જ.
બીજું બી બસ બધ હારા હારા હમણાં શાંતિ પઈ બધ આરામ કરે ને મેને બી આ બાજુ કંટાળ આવે હમણાં બપોરે બપોરે તો. ઊંઘવા ઊંઘવાનું તો ઊંઘ આવે જ ની બપોરે હમણાં બોપ પોરે ઊંઘે પહિ હાંજે ઊંઘની આવે પાછી એવું થાય.
એવું જ.
તમારે ટા હારા જ અહે બધા હું કરે તમારે તા.
કઈ ની બધા હારા બધા હારા આરામ કરે બધા.
એજ બપોર થાય ને એટલે હું કેય આપડે. એ બાજુ જ શાંતિ થી બેહવાનું હું કેય પવન આવટો હોય ને એ બધું.
બપોરે તો મસ્ત કેડ વાજે ત વાડી માં મસ્ત પવન આવે તો તે બાજુ બેહી ને
હમ
કા
અમે બી હજે તો એક તો પાછી લાઈટ બી ની મળે ઘેરે એટલે હું કે તાપ જ એટલો લાગે ને તો બેહો ન બી કંટાળી દેવાય એમ થાય
હા કેવી ચાલે પરીક્ષાની તૈયારી
પરીક્ષાની તૈયારી ચાલતી જ છે ધીમી ધીમી હવે વાંચવા પડે બરાબર મહેનત કરવા પડે એમ તો નઈ નીકળે હારા તમારી
મારી ભી ચાલ્યા કરતિ સે હું કરવા પડે જે મને કે નહી તે હિસાબે મે હું કરું તેની
હા ચાલ નઈ તમે તને એક દિવસ શાંતી થી વાત કર્યા મેં તને કેવા નહ તમે તને બરાબર બહ એમાં ત્યા પ્રિપરેશન જોય ને વધારે એમ એટલે મેં તને દિવસે શાંતિ થી વાટકે એ પોઈન્ટ પરસે તને મે
હા
હમ આજે તો ટાઈમ બી બહ કઈ મળે નહી વધારે પાછું વખતે બી કામ કરવાનું છે બધું ઘરનું પ સાંજે બી શાક રોટલી બનાવાની એટલે આખો દિવસ થાય એમાં જ નીકળીાય બપોરે ખાલી ફ્રી રેમ એટલે બપોરે બપોરે ખાલી ટાઈમ મળે ફોનમાં જોવાનું હોય તો અને એમ કોઈ સાથે વાત કરવાની હોય તો બસ બીજું કઈ હ
હમ
ચાલો તો મળ શું એકાદ દિવસે
હા મળીએ ચાલો